હો મજામાં. તું કેમ છે?
બસ જો હું એ મજામાં. ઘણા દિવસ પછી અ ફોન કર્યો.
હા બસ હું બી મજામાં છઉ અત્યારે તો વેકેશન ચાલે છે ને એટલે થોડીક ફ્રી ટાઈમ છે વિચારતી હતી કે કઈ. નવું શીખવા માટે. ક્લાસ જોઈએ જોઈન કરું એમ.
હું પણ એવું જ વિચારી રહી હતી મને ડાન્સનોો બહુ શોખ છે તારે શું વિચાર છે આપણે સાથે કોઈ ડાન્સ ક્લાસમાં જોડાઈએ.
હા એ તો તો બહુ સરસ આઈડિયો છે પણ તારે ક્યાં પ્રકારનો ડાન્સ શીખવો છે. અત્યારે તો કથક ભરતનાટ્યમ ઝુંમબા અને બોલવુડ કેટલા બધા ઓપ્શન છે.
જો મને પર્સનલી બોલીવુડ અને સેમી ક્લાસિક ડાન્સ બહુ ગમે અને આ લગ્ન પ્રસંગોમાં ગરબા રમવાની તો મજા જ અલગ હોય છે તો આપણે એવું કઈક વિચારી શકીએ.
સાચી વાત છે લે મેં સાંભળ્યું છે ને કે આપડા કોલેજમાં પાસે એક વિધમ ડાન્સ એકેડમી છે ત્યાં આપણે ક્લાસ બહુ સારા હોય છે ત્યાં તો ત્યાં ટાઈમિંગ પણ. પોસિબલ છે.
હા મેં પણ એનું નામ સાંભળ્યું છે ચલે ને આપણે ત્યાં જઈને પૂછી આવીએ મારે જાણવું છે કે ત્રણ કલાકના સ્પેશિયલ સેશન હોય છે કેમ કારણ કે માર બધું જલ્દી શીખવું છે. ક્લાસ ફોર પહોચ્યા.
અહીં હ અહીં. તો ફ્રી. અ . પણ અ વ્યવજી લાગે છે જો અહીં લખ્યું છે કે દર શનિ રવિ ત્રણ કલાકના સધન ક્લાસ હોય છે.
પરફેક્ટ.
ત્રણ સમ આપણી શાંતિથી પ્રેક્ટિસ પણ કરી શકીએ તમને લાગે છે કે આપણે ત્રણ સ સખત ડાન્સ કરી શકી છું. અ હમ પરફેક્ટ ત્રણ કલાક એટલે આપણે શાંતિથી પરફેક્ટ પણ કરી શકીએ તને લાગે છે કે આપણે ત્રણ કલાક પરફેક્ટ ડાન્સ કરી શકીશું શરૂઆતમાં થોડું અઘરું લાગશે. પણ જો મજા આવશે તો સમય ન ખબર જ નહી પડે ચાલ પેલા. સર ને પૂછીએ સર અમારે એડમિશન. લેવું છે. તો ત્રણ કલાક સેશનમાં તમે શું શીખવાડશો એવી રીતે આપડણે ફોન કરીને પૂછી. જોઈએ એમને. અને જણાવ્યું કે ક. કપડા કેવા પહેરવા પડશે ડ્રેસ કેસ. અને હા હ. અને એવું શું કર્યું છે તે. અને હા મારે તો પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે ઉતાવળ તો નથી કરે
ચોક્કસ આપડે કાલથી જ શરૂ કરીએ બઉ એક્સઇટેડ છું
અચ્છા તો કાલે આપડે સવારે નવ વાગે તૈયાર રેજે આપણે સાથે જ જોઈશું
હા અને મને એક વાતનો ડર લાગે છે કે ત્રણ કલાક ના ક્લાસ એટલે રેડીમેટ તો બોઉ જોઈએ જોઈશે જ ને હું તો અડધો કલાક ઘરબા રમું ત્યાં થાકી જાઉં છું
અરે એ તો શીખ શીખવાવાનું છે ને ડાન્સ ક્લાસમાં પેલા અડધો કલાક તો એ લોકો વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરાવે છે એનાથી આપડી બોડી ફેસ્ટ ફેલેસ્ટિબલ થશે અને ત્રણ કલાકમાં વચ્ચે નાનો બ્રેક પણ આપશે
હા એ વાત સાચી છે પણ જોને અહીં લિસ્ટમાં આખું લખ્યું છે કે દર મહિને એક સ્ટેજ પરફોમન્સ પણ હશે મને તો સ્ટેજ પર જતા બહુ બીક લાગે છે બધા સામે ડાન્સ કેમ કરીશ
સ્ટેજ ફેર કાઢવા માટે તો આ બેસ્ટ તક છે આપડે બંને સાથે જ હય શું ને એટલે ચિંતા નહી અને વિચાર તો કરે જયારે આપડે એ કોમ્પિટિશનમાં મસ્ત ડાન્સ કરશો ને ત્યારે બધા જોતા રહી જશે
હા હા એ તો છે જ અરે તે ફ્રીજ વિશે પૂછ્યું પેલા રિસેપ્શન પર જે મેડમ બેઠા હતા એમણે કહ્યું કે જો આપણા સાથે એડમિશન લઈએ તો ગ્રુપ ડિસ્કાઉન્ટ પણ મળશે
હા હા મેં પૂછ્યું તું ત્રણ કલાક વીકેન્ડ બેચની ફ્રી મહિનાની બે હજાર રૂપિયા છે પણ જો આપણે બે સાથે જોડાશું ને તો અઢારસો રૂપિયામાં કરી આપશે એટલે આપડા ચારસો રૂપ પે અ બચશે
અરે વાહ એ પૈસાથી તો આપણે ડાન્સ માટે નવા શૂઝ અથવા સરસ કુર્તી લઈ શકીશું પણ ડાન્સ ના સ્ટેપ્સ યાદ રાખવા અઘરા નથી પડતા
શરૂઆતમાં તો થોડુંક લાગે છે પણ પ્રેક્ટિસ થી બધું આવડી જાય છે મેં સાંભળ્યું તું કે આ ક્લાસમાં એ લોકો વિડીયો પણ ઉતાર ઉ દે છે જેથી આપણે ઘરે જઈને સ્ટેપ
એ તો બોઉ સારું કેવાય ચાલ ત્યારે આજે જ ફોર્મ ભરી દઈએ મારે તો અત્યારથી જ ગીતો પર ડાન્સ કરવાનું મન થાય છે તારે કયા ગીત પર પહેલા શીખવું છે
મને તો અત્યારે લેટેસ્ટ ટ્રેડિંગ્સ સોંગ છે ને એના પર સેમી ક્લાસિકલ શીખવાની ઈચ્છા છે કંઈક નવું અને યુનિક
ડન તો કાલે સવારે આપ. આપણે સાથે જ આવીએ છીએ પાણીની બોટલ અને નેપકીિન ભૂલતી નહી કારણ કે પરસે એવો તો બહુ જ વળવાનો છે.
અને હા નાસ્તો કરીને આવજે નહીં તો ત્રણ કલાકમાં જ. ચક્કર આવી જશે.
હા બાપરે આ પેલા કલાક તો ખાલી વોર્મઅપમાં જ તો જતો રહ્યો મારા પગ તો અત્યારથી જ ધ્રુજવા લભાડ્યા છે.
હ સર કેતા હતા હતા ન કે. જો. સ્નાયુ ખુલી જશે. તો દસ સ્ટેપ સરખા આવશે જો. પહેલી છોકરી કેટલું મસ્ત. તો ચક્કર લે છે એ લ.
હા એ તો પ્રો લાગે છે પણ જો હવે સર પેલું બોલવુડ સોંગ વગાડવાના છે ડોલડા પર ગરબા અને ડાન્સનું મિક્સ ફ્યુઝન શીખવાડશે.
અરે વાહ એ તો આપણું ફેવરેટ છે. પણ જોજે આ ત્રણ કલાક લ્લાસ એટલે. સર સ્ટેપ બહુ ફાસ્ટ આવકારાવશે આપણેે એકબીજાના પગ પર પગ ના દબાવી દેજ. જોજે.
હા સાચી વાત છે અરે જો પેલા ખૂણામાં આ રસો કેટલો મોટો છે ડાન્સ કરતી વખતે પોતાને જોવાની મજા આવશે પણ જયારે સ્ટેપ ખોટો પડ ત્યારે હસવું પણ આવે છે.
હ. ચાલ હવે વાત ઓછી કરીએ સર આપને બોલાવે છે પેલી હેન્ડ મુમેન્ટ જો કે. કેટલી અઘરી છે હાથને ગોળ ફેરવીને નીચે બેસવાનું છે. બ્રેક દરમિયાન વાત. બેગ દરમિયાન આપડે વાતો. કરશું.
હાસ પંદર મિનિટ નો બ્રેક તો મળ્યો લે પાણી પી લે. તેથી ત તને નથી લાગતું કે આ ત્રણ ક કલાકમાં આપણે ઘણું બધું શીખી ગયા.
હા હા મને તો પેલા. એ એક્સપ્રેેશન્સ આપવાની બહુ મજા આવી સર. કેતા હતા ને કે ડાન્સ ચ ખાલી હાથ પર હલાવાથી નહી ચહેરા પર સ્મિત પણ હોવો જોઈએ ને.
હા પણ. જયારે હું સ્ટેપ ભૂલી જાઉં ને. ત્યારે સ્મિત આપોઆપ ગાયબ થઈ જાય છે પણ આ ક્લાસ ના લીધે આપણી ફિટનેસ પણ વધારે વધશે હેને.
હા હા જીમમાં જવા કરતા ડાન્સ કરવો વધારે સારો છે. મ્યુઝિક પર સાંપ. ભડવા મળે અને એક્સરસાઇઝ પણ થઈ જાય.
હા હવે તો ઘરે જ. જઈને ગરમ પાણી એ નાહવું પડશે આ. આખા શરીર માં કડતર થાય છે પણ મનને બહુ શાંતિ મળી.
સાચી વાત કીધી ત્રણ કલાક કેવી રીતે નીકળી ગ. ખબર જ ના પડી આવતી કલે આપણે પેલા સિગ્નેચર સ્ટેપ નું પ્રેક્ટિસ પેલા આવીને કરશું.
હા હું સવારે સાડા આઠે જ આવી જઈશ અને હા કાલે મેં નક્કી કર્યું છે કે ડાર્ક કલર નું કુર્તી પહેરીશ ફોટોમાં ડાન્સ કરતા હોઈએ ત્યારે મસ્ત લાગે.
હ ચાલ ત્યારે. કાલે મળીએ તો આજે બહુ મજા આવી ગઈ.
હા અને તે નોટિસ બોર્ડ જોયું આવતા મહિને આપણી એકેડમીમાં ડાન્સ ફોર્મ કોમ્પિટિશન છે આપણે ડોક્યુ ડ્યુટમાં ભાગ લઈએ તો.
અરે હા મેં હમણાં જ વાંચ્યું પણ એમાં તો ત્રણ કલાકના સતત પ્રેક્ટિસ સેશન વધારવું પડશે આપડે બંને લઈ અને તાલ મેળવુ પડશે.
સાચી વાત છે જો આપણે સાથે ડાન્સ કરવો હોય તો સ્ટેપ્સ એકદમ સરખો હોવો જોઈએ ચાલ આપણે સોંગ સિલેક્ટ કરીએ તારો શું વિચાર છે નાગ નાગાળ સંગ ઢોલ કે પછી કોઈ નવું ટ્રેડિંગ ગીત.
મને તો લાગે કે આપણે ગરબા અને વેસ્ટર્ન ડાન્સનો ફ્યુઝન કરવું જોઈએ. તો એનાથી જે પણ ઇમ્પ્રેસ પડે ને તો બઉ કોમ્બિનેશન નું કરીશ. શું. મારે કઈક એવું પહેરવું છે. કે જે ડાન્સમાં નડે નહી.
જો આપણે ઈન્ડો વેસ્ટર્ન લુક રાખી શકીએ લાંબોુર ઘેરવાળો ચણયો અને ઉપર શર્ટ અથવા કોટ ટોપ એમાં ડાન્સ કરવામાં પણ સરળતા રહેશે અને લુક પણ પ્રોફેશનલ લાગશે પ્રેક્ટિસ મુશ્કેલીઓ અને પ્રોત્સાહન
હા તો પેલું ફ્લોર વર્ક બહ અઘરું છે. ઘૂંટણમાં થોડુંક વાગય્યું. ખરું પણ સ્ટેપ બહુ મસ્ત હતો. હ.
હા મહેનત તો છે જ પણ જો આપણે ત્રણ કલાક મહેનત કરીશું તો જ સ્ટેજ પર હન્ડ્રેડ પર્સેન્ટ આપી શકીશું ચાલ ફરીથી મ્યુઝિક ચાલુ કરું છું આ વખતે આપણે પેલા લિફ્ટિંગ સ્ટેપ ટ્રાય કરીએ.
સાચવ જે હો મને નીચે ના પાડી દેતી. મને તો એવું લાગે છે કે આપડા એસપરયસ હજુ થોડા સુધરા જોઈએ આપડે તો અરીસા સાથે ઉભા રહીને આખોથી વાત કરવાનો પ્રયત્ન. ન કરીએ છીએ તો.
હમ એકદમ સાચું ડાન્સ એટલે ખાલી મુમેન્ટ નહી પણ એક વાર્તા કહેવી. આપણે આપણી કે કેમેસ્ટ્રી એવી રાખવી છે કે જોનારા લાગે કે આ વર્ષોથી સાથે ડાન્સ કરે છે.
હા. ગ્લાસ પછીની આ કોફી ખરેખર એનર્જી આપ પે છેે. આપણે તો ત્રણ કલાક જે કઈ શીખ્યું ને એનું લિસ્ટ બનાવી જોઈએ.
હમ હમ બરાબર ચાલ કાલે મળીએ હવે.